નમસ્કાર તમે મજામાં
બસ અમે પણ મજામાં છીએ કેવું ચાલે છે
બસ હવે આજે મેં તમને એના માટે ટોપિક પર ફોન કર્યો છે કે આપણું જે આરોગ્ય અને સ્વચ્છતા ટોપિક છે એના પર તમે શું કેહેવા માંગશો
આ ટૉપિક તો તમે બિલકુલ અત્યારના સમય પ્રમાણે એકદમ વ્યવસ્થિત ટૉપિક તમે પસંદ કરી રહ્યો છે કે આરોગ્ય અને સ્વચ્છતા તમે જુઓ કે અત્યારે લોકો માંદા પડી રહ્યા છે લોકો બીમાર પડી રહ્યા છે એનું મુખ્ય મુખ્ય કારણ હોય તો એ છે લોકોનું આપણે લોકો સ્વચ્છતામાં નથી રહેતા આપણે તમે જુઓ કે આપણા વડાપ્રધાન દ્વારા સ્વચ્છ ભારત અભિયાન નામનું અભિયાન સ્વરૂપ કરલું હતો
બરોબર
અને બીજું કે તમે જુઓ કે અત્યારે સફાઈ અભિયાન આપણે જે ઘણી બધી જગ્યાએ સ્વચ્છ ભારત અભિયાન આપણે લાવેલા છીએ જેથી સ્વચ્છ આપણે સ્વચ્છ જગ્યાએ રહેવાથી આપણું આરોગ્ય પણ સારું રહી આપ આપણે આપણા શરીર તો આપણે સ્વચ્છ રાખવું જ જોઈએ પણ આપણા ગામ શહેરને બી આપણે સ્વચ્છ રાખી શકીએ છે
બરોબર અને હું આ ટોપિક પર કહેવા માંગીશ કે આપણું જે આરોગ્ય છે આપણા આજુબાજુ લોકોનું જે આરોગ્ય છે એ બધું આના ઉપર નિર્ભર હોય છે કારણ કે આ આરોગ્ય એવી વસ્તુ છે કે જે તમારે શરીર માટે ખૂબ ઉપયોગી અને આપણને ખૂબ સાચવવું પડે છે અને એનો વિરોધી છે સ્વચ્છતા આપણે જો સ્વચ્છતા આપણા ઘરમાં આપણા ગામ શહેરમાં જ નહીં રાખીએ તો. આપણા ગામ શહેરમાં જે લોકો રહેશે એ લોકો જ બીમાર પડવાના છે અને સ્વચ્છતા નહીં રાખો તો તેની ડાયરેક્ટ અસર આપણા જીવનમાં શરીરમાં થતી હોય છે કારણ કે હવે તમે આ તમારી આજુબાજુ કચરો ફેલાવશો. તમે આજુબાજુ ગંદુ પાણી ફેલાવશો તો ત્યાં તમારે મચ્છર ઉત્પન્ન થશે અને એ મચ્છર તમને જ કરીદીને તમને રોગો ફેલાવશે એટલે હું કેહેવા માંગીશ કે આ સ્વચ્છતા આપણે આખા દેશમાં રાખ. રાખવી જોઈએ અને આપણે કચરો કચરા પેટીમાં જ નાખીએ એવો સંકલ્પ લેવો જોઈએ બધાએ.
સો ટકાની વાત કરી કે તમે સ્વચ્છતાની વાત કરી કે અત્યારે લગભગ દસ વર્ષથી આપણા દેશના વડાપ્રધાન દ્વારા કહેવામાં આવેલ કે તમે સ્વચ્છ ભારત રાખો તેમ છતાં બી તમે આજે તમે બસ સ્ટેન્ડ પર જુઓ કે રેલવે સ્ટેશન પર જુઓ. આજે પણ તમને બસ સ્ટેન્ડની બહાર લોકો સામે કચરાપેટી પડેલી હોય તેમ છતાં પણ લોકો કચરો જે છે એ ગમે ત્યાં બહાર ફેંકી દેતા હોય છે જેમ કે તેમ પાણીની બોટલ ગમે તેમ વિખરાયેલી હોય પછી પડીકાના. જે આપણે નાસ્તા ખાઈએ અને પડી કે ગમે એમ થાકેલા હોય છે પણ અમુક સારા માણસો એવા હ છે કે જે આ બધું વસ્તુને જો નથી થકતા એને લોકો તરત જ ગાડી ઊભી રાખીને કચરા પેટીમાં કચરો નાખી દે પણ અમુક લોકોને શું ખબર નહી હું પ્રોબ્લેમ થાય જ. કચરા પેટી બાજુમાં પડેલી છે તેમ છતાં પણ તમે કચરો બહાર ફેંકો છો આવા વ્યક્તિને ખરેખર દંડ કે સજા થ હોવી જોઈએ.
રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ એના ઉપર કેહેવા માંગીશ કે આપણા દેશના લોકોમાં એટલી ખબર નથી પડતી કે એ પોતે કચરો છે ને તમે કીધું કે ડસ્ટબિન. ત્યાં જ પડી્યું હોય છે કચરાપેટી તો બી તમે જોશો કે બધી સરકારી બસોમાં અને ગંદકી ખૂબ જોવા મળશે તમને પછી રેલવે સ્ટેશન છે પછી ટ્રેનોમાં તમે જોશો તો ઠેર ઠેર તમને જ્યાં ત્યાં તમે કીધું. પાણીની બોટલ આ લોકોને ખબર નહી એ પ્રોબ્લેમ શું છે કે જ્યાં ત્યાં ફેલાવતો હોય છે અને આના કારણે જ આપણા દેશોમાં વધારે રોગચળો ફેલાય છે અને જેનાથી આપણા લોકો બીમાર પડે છે અને બીજી વસ્તુ એ કઈ છે. કે આપણા આખા ભારત દેશમાં લોકોને એટલી મહેનત નથી કારણ કે તમે જોવા જશો બીજા દેશોમાં જો તમે આજુબાજુ કઈ બી કચરો ફેંકો ને તો તમને ડાયરેક્ટ હજાર કે બે હજાર રૂપિયાનોો દંડ. ફટકારવામાં આવે અને ત્યાં આખા રોડ પર અને બધે બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન પર કેમેરા લગાયેલા હોય છે જેનાથી કોઈ બી કચરો દેખાય ને એટલે તરત પકડાઈ જ જાય છે જેના લીધે એને દંડ ભરવો પડે છે અને બીજી કે ત્રીજી વાર પકડાય તો. તેને જેલ બી થાય છે એટલે આવા બધા આપણા દેશમાં નિયમ નથી તેના કારણે આપણું દેશ સ્વચ્છતામાં પાછળ પડે છે અને બીજી એક વાત કહીશ કે ત્યાંના લોકોમાં એટલી મહેનત હશે કે ત્યાં એ લોકો બીજા કોઈએ. કો ફેંક્યો છે તે પોતે લઈને બી ડસ્ટબિનમાં ફેંકી દેતા હયશે.
બિલકુલ તમે વાત કરી કે બારના દેશોમાં તમારે એવું હોય છે કે ભાઈ જરાક બી તમે ગમે તેમ કચરો ફેંકો તોો તમને હજાર રૂપિયા કે બે હજાર રૂપિયા તમાં દંન ભરાવે છે આ સિસ્ટમ આપણા દેશમાં ખરેખર હોવી જોઈએ હોવી જોઈએ હોવી જ જોઈએ કારણ કે જો તમે. ગમે તેમ કચરો તમે તો આ આપણા મોદી સાહેબ દ્વારા કહેવા છતાં બી તમે લોકો આવી રીતે કચરો ગમે તેમ ફેંકશો તો પછી એનું નુકસાન તમને જ છે લાંબાાઈ ગાળે અને બીજું કે તમે જ્યારે તમે જુઓ કે બહારના દેશોમાં એવી સિસ્ટમ હોય છે કે. તમને રસ્તા પર એકલી ધૂળ બી તમને જોવા નથી મળતી તમને સ્વચ્છ જમીન પર ચાલવા મળે છે અત્યારે તમે જુઓ કે આપખણા દેશમાં ઘણું બધું પ્રદૂષણ ફેલાયેલું હોય અને તમે બીજું જુઓ કે ઘણી બધી જગ્યાએ તો એવી બી તમને જોવા મળે. સ્કૂલ જેવી સ્કૂલમાં બી તમને સ્કૂલની સ્કૂલના કેમ્પસમાં બી તમને ગમે તેમમ કચરો ફેંકેલો દેખાતો હોય છે શિક્ષકો પણ એવા હોય છે કે શિક્ષકો પોતે વિદ્યાર્થીઓને સમજાવે છે કે તમારે કચરો કચરા ચેટીમાં નાખવો જોઈએ અને પછી શ. સકો જ ગમે ત બાર કચરો ફેંકી દે આ વિષય પર તમે શું કહેશો..
હા અને હું આ વિષ પર કેહેવા માંગીશ કે આપણને સ્કૂલમાં પહેલેથી જ એવું શીખવાડવામાં નથી આવતું કે કચરો કચરા પેટીમાં ફેકવું જોઈએ કારણ કે આપણને નાના હશેુ ત્યાંથી જ આપણે સ્કૂલમાં એવું શીખવાડવામાં આવશે. કે કચરો કચરા પેટીમાં ફેકો જેઈ અમુક સ્કૂલમાં શીખવાડવામાં બી આવે છે પણ બધી સ્કૂલમાં આ જોવા મળતું નથી કેમ કે તેનું મુખ્ય કારણ છે આપણે શિક્ષણ પદ્ધતિ અને તો હું કહેવા જઈશ કે આપણને સ્કૂલોમાં અને નાનાય. ત્યાંથી જ શીખવાડવામાં આવશે તો આપણે આગળ જઈને આ કામ કરવાના છીએ અને કચરો કચરા પેટીમાં નાખીશું અને આપણે નાખીશું તો આપણને જોઈને કે આપણે કોઈને કહીશું તો એના દ્વારા બીજા લોકોને કરાવશું પણ આપણે જ એનું પાલન નહી. કરીએ તો પછી આપણો દેશ જ્યાં છે ત્યાં જ રેવાનો છે તેમાં કઈ આગળ થવાનું નથી.
એટલે તો આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા એક. પ્રસિ્ધસૂત્ર આપેલું કે જ્ઞં સ્વચ્છતા. ત્યાં પ્રભુ થ આ સૂત્રને જો તમે ચાલીને તમે ચાલશો તમે કચરો તમે કચરા પેટીમાં નાખશો તમે કોઈ પણ જગ્યાએ ગંદકી નહીં ફેલાવશો તો ચોક્કસથી હું કહી શકીશ કે આપણો દેશ જે છે એ એકદમ સ્વચ્છ ભારતની અંદર નંબર વન દેશ બની જશે પણ આપણે તો દસ વર્ષ થવા છતાં પણ આજે લોકોમાં એ વસ્તુની જે છે એ મેનર્સ નથી આવી કે કચરો કચરા પેટીમાં નાખવાનો આજે પણ લોકો ગમે ત્યાં કચરો અરે લોકો તો દંડ પણ ભરી દે છે ભલે કચરો પેટીમાં નાખો લોકો હજે કોઈ દંડ કરે લોકો દંડ પણ આપી દે છે કે અમેરો તો કચરો બહાર જ નાખો જે હું કરી લે એમ કરી દઈ અમું તો આ વિષય પણ તમે શું કહેશો
હેલો હું કહેવા માંગીશ કે આ લોકોમાં મેન તો એમને નાના ત્યારથી સ્કૂલમાં શીખવાડવામાં આવ્યું હોત તો તે હમણાં કંઈક અલગ જ હોય અને તે લોકો બીજાને બી શીખવાડી શક પણ હવે તેમને પહેલેથી જ શીખવાડવામાં નથી આવ્યું તો તેનું હવે તો કોઈ ઉપાય નથી કારણ કે હવે કોઈ સમજવાનું બી નથી એટલે જં હું તો કઈ જાગ્યા ત્યાંથી સવાર હવે તમે જ્યારે બી જાગો ત્યાંથી આ કરવું જ પાક સ્વચ્છતાનું પગલું લેવું જ જઈએ અને તમે જોશો કે આપણા દેશના લોકોમાં ખૂબ જ બીમારી રોગ પછી આયુષ્ય ખૂબ ઓછું જોવા મળશે કારણ કે આનું મેઇન છે સ્વચ્છતા આપણા દેશમાં એટલી ગંદકી છે તમે ઠેર ઠેર નદીઓ જોશો તળાવ જોશો એમાં કચરા કેમિકલ બધી ફેક્ટરીઓનું પાણી છોડવામાં આવે છે જેના કારણે આપણને જ લોકો ખૂબ રોગોનો ભોગ બને છે અને તેના લીધે તમે આપણા દેશમાં જોશો કે કેટલા લોકો બીમાર પડે છે દિવસે ને દિવસે હાર્ટ એટેક લોકોને આવે છે. ઝાડા ઉલટી ખાવામાં બધે મિલાવટ જોવા મળે છે એટલે આપણા દેશના આરોગ્ય ખુબ જ આમ કાચું છે એમ કહી શકાય
બિલકુલ બિલકુલ અને છેલ્લા તો હું એ કહેવા મામાંગીશ કે તમે બને ત્યાં સુધી આપણે કચરો કચરા પેટીમાં જ નાખવો જોઈએ આપણે ગમે ત્યાં ગંદકી નહીં ફેલાવી જોઈએ તો જો આપણે પાલન કરીશું તો બીજા પણ આપણું જોઈને આપણને આપણી પાસેથી કંઈક શીખશે જો આપણે જ પછી પાલન નહીં કરીએ તો પછી લોકોને આપણે સલાહ નહીં આપી શકીએ અને આપણે જ પોતે પાલન કરવું જોઈએ પછી આપણે બીજાને સલાહ આપવી જોઈએ મારું તો એવું માનવું છે.
અને હું બ હું છેલ્લે એજ કહીશ કે તમે જે વાત કરી કે બહારના દેશોમાં જેમ છે નિયમો કે બાર રસ્તા પર કે કશે કચરો ફેકે કે હજાર કે બે હજાર નો દંડ થાય તો બસ હું આપણી ભારત સરકારનેહી જ વા ગી કે આ આપણા દેશમાં બી નિયમ જલ્દી થી જલ્દી લાગુ પાડવો જોઈએ અને જેના લીધે આપણા દેશને જ ફાયદો થવાનો છે અને આપણો દેશ જ આગળ વધશે અને આ નિયમ લાવશે તો લોકો થોડા સુધરશે એક બે વાર એને દર્ લાગ તો એમને પછી બીજી વારથી ખબર પડશે કે હા ભાઈ કચરો આજુબાજુ ના ફેંકાય એટલે હું એટલી જ વિનંતી કરીશ કે આ નિયમ જલ્દી થી જલ્દી લાવ અને છેલ્લું તો એ જ કહીશ કે આપની સાથે આ ટોપિક પર વાત કરીને ખૂબ જ આનંદ આવ્યો તમે ખૂબ જ સારું જાણો છો આ ટોપિક વિશે અને આપનો કિંમતી સમય આપી એમને નવી નવી વસ્તુઓ સંભળાવી તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર
તમારો પણ ખૂબ ખૂબ આભાર તમારી પાસેથી પણ ઘણી બધી માહિતી અમને જાણવા મળેલી ધન્યવાદ થેન્ક યુ સો મચ ફરી પાછા મળીશું ત્યાં જો